અવાજ આ
હા કમ્પ્લીટ આવે છે.
ઓકે મેં ઈયરફોન નાખ્યા છે પૂછું આવે છે કે
ના ના આવે. અવાજ તને મારો ક્લિયર સંભળાય છે.
હ હ. તમ.
ઓકે ગુડ. બોલશું કઉ છું કઈ નઈ લેપટોપ ખોલીને બેઠી હતીી.
સેમ ઓપન લેપટોપ ખોલીએ ને જ બેટરી છો છે.
હા.
સાહેબ પરીક્ષા છે તો.
અચ્છા ઇન્ટરનલ ને.
હા મારે એક દિવસ માં બેતી.
ઓકે ટફ થશે થોડું.
થાસ તો ખરી. બોલ બોલ.
તો કેવી થઈ ગઈ પ્રિપરેશન.
થોડી ગણી એટલી બધી તો નહી કરી જ ર તૈયારી પણ ચાલ.
બરાબર હું
તો. એ ન્યુઝમાં જોયું સુરતમાં નવું ડુમસ. ન બને.
અ ના. મેં નહ જોયું જોઈએ.
એ જોજ બહુ મસ્ત છે.
હું પેલી રીલ જોતી હતીી કે નડિયાદ માંથી પાંચ થી પંદર વરષના છોકરાઓ સ્કેટિંગ કરીને પાવાગઢ જાય છે. હા હા હા. બાજી.
હું એ મેં કાલે જ જોયું.
હા.
મે એક રિએન્ જોય. સ્કેટિંગ કરીને નીકળતા થાય. ત ફોટોને મૂક ને ને પેલા વિડીયો બનાવીને એવું.
મેં એ રીલ જોઈ પણ સારું ને કે ચાલ્યા કરતાં તો સ્કેટિંગ વધારે બેસ્ટ છે.
સર્વા શસ્ત.
હમ સારું છે. છે એમ સ્કેટિંગ સ્પીડમાં પહોંચી જવાય.
અને આમ પગ હ પ ચાલવાનું છે એવું ટેન્શન ના રેને
હા અને પગમાં પેલું ફોલ્લા પડે છાલા પડે એવું બધું ના પડી જાય ને
હા પન જો કે સ્કેટિંગ કરીને જઈએ તો પગ તો દુઃખે જ
પગ તો દુઃખે જ ઈઝી નથી. પણ એ પ્રેક્ટિસ તો હોય જ એ લોકોને હવે ક્લાસીસ કર્યા હોય એટલે પ્રે ટીસસ તો હોય જ એ એટલે વાંધો ના આવે અને હવે ના કે આમ યંગસ્ટર છે બધાંએ બહુ વાંધો ના આવે
હ નાના છોકરાઓ એ એટલે કેટલા કઉં છઠ્ઠા સાતમા માં હ નાના એટલા નાના નહીં કદાચ પાચમાં કે છઠ્ઠામાં હહશે કદાચ પાચમાં કે છઠ્ઠા સાતમા વાળા
હા બસ એજ છે એ લોકો અત્યારે તો બઉ ભીડ છે તો પાવાગઢ, અંબાજી બધે બઉ જ ભીડ છે.
હઅ બહુ ચૈત્ર નવરાત્રી ચાલુ થઈ ને એટલે.
છે બે
હા એટલે જ હું તો રીલમાં મારા તો સુરતમાં ડુમસનો સી ફેસ જ આવે છે. મરીન ડ્રાઈવ છે ને મુંબઈ મુંબઈમાં એન એન જેવું સેમ બનાયું છે ડુમસ
ઓહ હો!
સુરતમાં ગણ હ સુરત માં ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે એટલે આમ બધું નવું નવું
હમ્મ અ સુરતમાં તો બે મહિના પછી બી જઉં ને તો બી તને બધું બહુ ચેન્જીસ થયેલા દેખાય.
બઉ જ અત્યારે તો પેલું આવ્યું છે. પેલા આપડા ના મેળામાં હોય ને ઘાતલા કુ. એકધમ મોટું આવ્યું છે, બધાથી જવાય એમાં.
ઓહ હો!
એમાં જવું હા ટ્રેમ્પોલન જેવું બટ એમાં કેવું ટ્રેમ્પોલનમાં અલગ અલગ પેલા હોય, સ્પંચ ના સ્કવેર પેલા, ચોરસ ટુકડા એવું કશું જ નહીં. આ મોટા પેલા હા. પણ આમાં એવું નહીં. આમાં કેવું- પેલું અ ગાદલા કુદવા ના આવે ને, પેલા બલૂન. ખુલાયેલો હોય એવું, ગાઢ એવું, પણ એકદમ મોટું ના, એમાં અલગ જ ટાઈપ નું ભૂલભૂલૈયા જેવું થોડુંક હોય ને એમ
જા આવે, હા એમાં જવાની
આપડા જેવાને પણ જવા દે
ભાવ યાર તો તો જવાય જ.
મારી મારી બેસ્ટ ફ્રેન્ડ પણ જવાની છે.
ઓ ભાઈ ઓ, એક્ઝામ ના લીધે
હ
હા, બરાબર છે.
અહીંયા નોડીએે, અહીંયા આપ.
આપડે અમદાવાદથી ના નડિયાદ દાણમાં તો એવું શું છે જ નહીં. પણ અમદાવાદ થી થોડુંક જ દૂર છે. અ અમદાવાદ થી ગાંધીનગર ની વચ્ચે વાળો રસ્તો ત્યાં ટમ્પોલન પાર્ક છે. યાર એટલું સુપર્બ પપ છે ને, એ મતલબ આમ મજા જ આવી જાય, ત્યાં જઈએ ને તો.
મારા કસે તો જવું છે, એક્ઝામ પતે ને પછી આપડે બધા જઈએ.
હમ, વેકેશનમાં કરીએ પ્લાન. જવાનો. કો એક મસ્ત જગ્યા એ ફરવા, સમય. ટ્રિપ કરાય.
સમણ જો ત્યારે તો આમ બધાએ આ વોર ચાલે છે. એટલે કઈ કેહેવાય નહિ, કશું ચાલુ હોય બંધ હોય.
હા એટ આપણને એ ઉડાડી દે. હ અ
સાચી વાત હોય તોય મોઘું હોય.
હમ સમજ્યા કે કોઈ જગ્યાએ ફરવા ગયા અને ત્યાં બોમ્બ બ્લાસ્ટ થઇ ગયો તો પતી ગયું. તો બીજા વખત. તો એડમિશન કોલેજ બ બેગ. એડમિશન વખતે. ખૈયત નહી.
બાકાત કરના કે આપણ.
હ તો વળી.
પછીમ્ જે મમ્મી પપ્પા. કેતા કે પેલા જ ના પાડી આ લઈ જવાનું લઈ જવાનું ખબર પડી કેમ ના પાડતા ત.
જાય.
જીવતા બચે.
હા એજ બચી. તો. એજ ને. તો હમ કઈ જ બધું એક. અનપિડિક્ટેબલ છે ભાઈ ગમે ત્યારે ગમે. તે થાઈ.
સ વાત.
તો.
હ.
હ હા.
મન તો. હમ માસું પડી ગયું છે એકદમ ના નામ આવે.
તો. એક તો પહેલાથી વાંચ વાંચ કરવાનું એકની એક વસ્તુ જ્યાં સુધી પેપર ના પતાને ત્યાં સુધી જો જોજ કરવાની.
એ જ એમે એક રીલ જોઈ થી કે દો ઘંટેે એક હ પેજ અ બે કલાકથી એક જ પેજ પર વાંચ્યા કરતો તે એક જ ધર્યું પણ એ વાંચવાનું જ ભૂલી ગયો એ જોયા કરતો હતો અને થોડી વાર રહીને થોડી વાર રહીને પેજ ટ્રાન્સપરન્ટ દેખ હવામાન
હા એવું થાય છે કેમ પેલું ઝોન આઉટ કેને ઝોનઉટ થઈ જાય કેમ જો નજરતા એ તે બુક માં છે પેજ પર છે પણ . છે, હેન્ડ રાઈટિંગ બી નહી દેખાતા પેજ ના કે શું છે એમ ટ્રાસ પરન્ટ. એકદમ.
અરે બાપરે હવે તો મને ઘણી વાર એવું થાય છે મને વાંચવાનો બહુ કંટાળો આવે. એટલે ખાલી એમ પેજમાં એક જ પેજ ઉ પર જોયા કરું ને વાંચવાનું ભૂલી જવ.
અધો કલાક બેસી જાય ને કે આપડે ચોપડું પકડીને એક અડધો કલાક બી બેસી ગયા ને તો બી બઉ થઈ ગયું, પણ એ કોન્સન્ટ્રેશન આવ તું નહી.
સેમ મારો એજ પ્રોબ્લમ છે. એક તો આ ઇન્સ્ટાગ્રામની રીલ્સ.
હા. એ તો જોવ પી ડી એફ જોવા માટે બે ફોન ખોલ્યો હોય ને તો તો ઈન્સ
સેમ ઇન્સ્ટાગ્રામ . .
અને ત્યાં તો બે, ત્રણ, કલાક તો ઈ . ત્યારે પછી યાદ આવે કે ઓ પીડી ફોલવાની હતી
મારે એ થાયસ અરે તે પેપર ના ફોટોસ મ એટલે મેં એ જોવા માટે મેં ફોન લીધો તો હું ઇન્સમાં ખોલીને બેઠી મારે ક્યારે બે કલાક પતિજા મને જ નહીં ખબર
ત્રણ થી ચાર કલાક નો બોલ યુસેજ છે, મારો ઇન્સ્ટાનો, દિવસનો
સેમ મારા માતા એનથી વધારે મારે સળા ચાર
આ ના તો એક જ સોશિયલ મીડિયા ની એપ છે બીજી તો એવી કેટલી છે કે જે આપડે વારે વારે ઓપન કરતા હોઈએ આટલા આટલો ટાઈમ તો કેમનો જતો રહે છે આપડો
એજની ખબર પડતી ટાઈમ ક્યારે પ આખો દિવસ ક્યાં પચ છે એ જ ન ખબર પડતી
તો આમ કંટાળો બી આવે કે યાર શું કરીએ શું કરીએ પણ એમાં સ્ક્રીન ટાઈમે આટલો વધી જાય છે ખબરને એટલું તો શું જોઈએ છે ફોનમાં
હું તો શું કરું એ વિચારવા માટે ફોન લઈન બેસુ નેએમાં ટાઈમ જતો રહે છે કે શું કરું શું કરું એમાં રીલ ના હ રીલ જોતી જોતી વિચાર શું કરું શું કરું
હમ એમા રીલજ જોયા કરું મારે એવું જ થાય કા તો કઈક રેસીપી એવું સર્ચ કરી લઉં ને કે ભાઈ આ બનાવ છે એમાં કલાક બે કલાક જતા જોવામાં પણ બનાવું તો પછી કઈ જ નહી
ના ના ના રેસિપી જોય ને રેસિપી જો ને મને બનાવવાનું મન થાય પણ હું બનાવું ક્યાં રે એક મહિના
હા સેમ એક તો એની બધી વસ્તુ લાવતા લાવતા જ બહુ વેરા જ તીરે
અ હાચી વાત હમણાં અમે ફેંકી બનાવી હતી અઠવાડિયા બે અઠવાડિયા પેલા અરે મારું મારું ધ્યાન જ એટલું બે ધ્યાન પણું હતું કે હું છે ને પેલું ફ્રેન્કી ન જે ટીકી બનાવવા માટે રેડી કર્યું ને એમાં હું ડુંગળી નાખવાની હતી સુધારી પણ ખરી તો નાખવાનું જ ભૂલી ગય સાઈડ ઉપર રહી અરે હા મે કીધું મેં કીધું કે આ કેમ મોળું લાગે છે પછી એમ થોડુંક ધ્યાન કું કે હ મીઠું મમી મમ્મી કે કે આ ડુંગળી તો રહી ગઈ તો ડુંગળી નાખી મીઠું નાખવાનું બાકી.
ભાઈ.
પછી મે બે.
હા હ. સારું ચાલો પણ બીજો એક કોલ આવે. આવે છે હું તને થોડી વાર માં કરું.
હા હા વા
હા હા. હ બાય.